તમને મા હા તમારો અવાજ એકદમ બરાબર આવ્યો છે, મારો અવાજ તમને આવી રહ્યો છે.
હા તમારો અવાજ એકદમ મને ક્લિયર આવી રહ્યો છે. તો આજે આપણે જે છે, તે ધ્વનિ પ્રદુષણ વિશે થોડી વાતો કરીશું તો અત્યારે તમે જાણો જોકે ઘણા બધા એવા લોકો હોય છે કે જે મોટા મોટા ડીઝે ના સેટઅપો લઈ લે છે અને જેના કારણે ઘણું બધું ઘઢવાની પ્રદુષણ થાય છે ત્યાં તમે જોવા જાવ તો ઘણી બધા બેન ઇન્ડસ્ટ્રીઓમાં પણ ઘણા બધા એવા લોકો હોય છે જે મોટી મોટી બેન્ડો લઈ લે છે અને જેના કારણે ખુબ વધારે માત્રામાં અવાજ જેથી કરીને આજુબાજુના લોકોને ઘણી બધી તકલીફો થાય છે ત્યારે તમે જોયું જ હશે કે ઘણા બધા બેન્ડો વાળા રેલ મૂકે છે જેમાં જે એના બેઝ પડે છે તેના લીધે તેઓના નળિયા ને બધું ઘરોના નળિયા પડી જાય છે પતરા પડી જાય છે અને તેના કારણે ખુબ ઘણી માત્રામાં નુકસાન થાય છે, તો તે બધું થઈ રહ્યું છે, તો તેના કારણે તમે જોઈ શકો છો કે ઘણા લોકોના કાનના પડદા ફાટી જાય છે, અને ઘણી બધી મુશ્કેલીઓ પડે તો આપણે જાણીએ કે ધ્વનિ પ્રદુષણ ન એક જ કારણ નથી બીજા કારણો પણ તો લોકોએ સમજવું જોઈએ લોકોએ આવું બધું ન કરવું જોઈએ ડીજે વધારે ફૂલ વોલ્યુમમાં ન વગાડવું જોઈએ તમારે શું માનવું છે, આ બાબત?
તમારી વાત એકદમ સાચી છે, કે જેવું કે ધ્વનીનું પ્રદૂષણ એ આપના શરીર ને પણ નુકસાન કરે છે, જેમકે તમે કે આપણા ઘણુ ધ્વનિ પ્રદુષણ વોલ્યુમ વધે તો વધુ હોય તો તેઓ આપણે છાતી પર અસર કરે છે, જેવુ કે શ્વાસોમાં અટક હાર્ટ એટેક આવવાની સંભાવના થઈ શકે છે, તેથી કારણે જેથી કરીને જેવું કે ધ્વનિમાં ખૂબ જ પ્રકારના વોલ્યમ હોય છે, તેથી કરીને આપણાં શરીર પર ખૂબ જ નુકસાન થાય છે, આજના સમયમા લોકો ડીજી જેમ કે હેવી હેવી હેવી લોડ વાળા જેમતી વધારે ધ્વનિઓને પ્રકારના લઈ રહ્યા છે, જેવુ કે તેઓ ખુબ ડીજેનો વોલ્યુમ વધાડીને તેવો કે ખૂબ જ જ ધ્વનિ કરી રહ્યા છે, આજના સમયમાં લોકો ધ્વની પ્રદૂષણ કરતી ચીજ વસ્તુઓ વધુ ને વધુ વસાવી રહ્યા છે, અને તેઓ લઈ રહ્યા છે, જેવુ કે તેઓ પોતાની બાઈકો મોટા હોરોન જે કે ધ્વનિને વધુ હોય તેવા હોર્ન લગાવી રહ્યા છે, અને સાયલેન્સરો ઘોઘાટો વાળા પણ લગાઈ રહ્યા છે, આજના સમયમાં લોકો કો ખુબ જ ધ્વનિ પ્રદર્શન કરી રહ્યા છે, તમારે શું માનવું?
તમારી વાત એકદમ સાચી છે, તમે જેમ કીધું તેમ મારો એક મિત્ર છે, જેનું નામ આર્યન છે. તેણે પણ પોતાની સ્પલેડર બાઈકમાં લખોટી વાળું સાયલેન્સર નખાવ્યું છે, અને મોટા મોટા હોર્નો નખાવ્યા છે, અને મોટા મોટા હોનો નખાવ્યા છે. ખુબ જ અત્યારે નુકસાનકારક થઈ રહ્યું છે, અને અત્યારે તમે જોવા જાવ તો ઘણા બધા એવા નુકસનો થઈ રહ્યા છે. નેટવર્ક તો ફૂલ અત્યારે તમે જોવા જાવ તો ઘણા બધા એવા નુકસાનો થઈ રહ્યા છે. ફૂલ નેટવર્ક તો ચાલુ છે, બોલ્યા કરજે અત્યારે તમે જોવા જાવ તો ઘણા બધા એવા નુકસાનો થઈ રહ્યા છે. અને તમે જાણો છો કે ધ્વની પ્રદુષણએ